છો મેડમ
મજામાં તમે કેમ છો
બસ મજામાં બાકી આપણેે આપડી વાત અધૂરી રહી ગઈ હતી આપણે કેવી રીતના મેકઅપ ને બધું તમે શીખ્યા ને કેવી રીતે બધું કરવાનું હોયને
જો જો આવથી પેલા મેં તમને સમજાવ્યું તું આઈબ્રા ની થ્રેડિંગ બરોબર છે પછી સમજાવ્યું તું મે હેરસપા. ફેશિયલ ડીટેન, અને સાયનોન એ બધાની મેટ્રિક તમને સમજાવી હતી બરોબર છે. હા પછી આવમે હેર હેરમાં અમે પેલા સ્ટાર્ટિંગ કરાવી ફ્રન્ટલુક ની નોર્મલ નોર્મલ હેર સસ્ટાઈલ બધી શીખડાવી જે ઈઝીલી બધા કરી શકે. ટ્સ્ટ વાળી છે ચોટી વાળી છે. એવી બધી અમે ફ્રન્ટ લુકમાં હેસ્ટાઈઇલ બધી શીખડાવી. બરોબર છે, પછી એ લોકો લોકોને શીખડાવીમ મે અ આઈનિંગ કરતા શીખડાવી ક્રિપિંગ કરતા શીખડાવી કલ્સ કરતા શીખડાવીએ, પછી કેવી રીતના મશીન પકડવા કેવી રીતના મશીન હેન્ડલ કરવા, કેવી રીતના કલ્સ કરવા કેવી રીતના કલ્સે ઘણી જાત ના હોય ઓપન કલ્સ કરવા હોય કે પછી બીજા કલ કરવા હોય એવી રીતના અમે લોકોને હમજાવી બરોબર છે પછી આઈનિંગ મશીન થી કલ્સ કેમ કરવા ઈ બધું અમે હમજાવી પછી, ક્રિપિંગ કેમ હેરસ્ટાઈલ બાઉન્સ કેમ આપવું, બન કેમ કરવા એવી રીતના પછી ટ્રેક હમજાવી થોડોક ટાઈમ તો હેસ્ટાઈલમાં જ ને લોકોનો કાર્ડ નાખીયે એટલે એને હેસ્ટર પ્રોપર લાવવા મંડે ને એટલે અમે એને શું કરી ખબર છે હેરસ્ટાઈલ કરાવી બરોબર, પછી એને મેકઅપ કરતા શીખડાવ્યું, બે એક જ હારે હેન્ડલ કરી શકે ને એવી રીતના અમે શીખવાડીએ, પેલા મેકઅપ થોડાક દી શીખડી પછી હેરસ્ટાઈલ શીખડી, મેકઅપમાં સ્ટાર્ટિંગમાં કેમ કરાવી પેલા તો એ લોકોને એમનમ જ એક બીજા માથે કરાવી કે પેલા સ સ્ટાર્ટિંગ કરવાનું શું કેન થી ખબર છે? પેલા વાઈસ થી ક્લીન કરો ફેશ પછી ટોનર છાટો, પછી એમાં તમે મોશચરાઈઝર લગાડો, પ્રાઈમર લગાડો, કન્સીલર જેવો એનો સ્કીિન સેટમાં સર્કલ હોય તો વધારે ઓરેન્જ, બહુ પાકેલા હોય તો પર્પલ, એવા બધા. કનસીલર લગાડવાનો મેને શીખડાવી, ટ્રિક આપી, પછી કન્સિલર લગાડાઈ જાય પછી અમે એને ફાઉન્ટેશન લગાડી ફાઉન્ટેશન લગાડાઈ જાય પછી એને સેટ બે બે મિનિટ સેટ કરવાનો અમે એક ક્રીમ લગાડ્યા પછી અમે બે મિનિટ નો રેસ્ટ દઈ એક ક્ર્રીમ લગાડ્યા પછી બે મિનિટ નો રેસ્ટ દઈ માનો કે, ટોનર લગાડું તો ટોનર જ્યાં સુધી સુકાઈ ન જાય ત્યાં સુધી બીજો ક્રીમ અપ્લાય ન કર, મોશચરાઈઝર લગાડી મોશચરાઈઝર જ્યાં સુધી ક્રીમમાં ઓબ્જસ થાય. ત્યાં સુધી અમે બીજું ક્રીમ નો લગાડવા દઈએ, પછી પ્રાાઈમલ લગાડી પ્રાઈમલ લગાડી પછી જ્યાં સુધી પ્રાાઈમલ સેટ ન થઈ જાય ને ફેસમાં, ત્યાં સુધી અમે બીજું ક્રીમ નો લગાડવા દઈએ પછી કન્સિલર લગાડી, કન્સિલર બધું બ્યુટી બ્લેન્ડર થી બરોબર બ્લેન્ડ થઈ જાય. પછી જ અમે એને આગળ વધારી પછી ફાઉન્ટેશન લગાડવા દઈ, ફાઉન્ટેશન લગાડવા પછી અમે એને લુઝ પઉડર થી લોક કરાવી પછી આઈ શેડો કરાવી, પછી એક આઈનેલર મસ્કરા કન્સિલર હાઈલાઇટર બ્રશર એવું બધું કરતા શીખડાવી, કે કેવી રીતે બ્રર કઈ જગ્યા એ બ્રશર મોટો ફેસ હોય તો કેવું બ્રશર કરવાનું નાનો ફેસ હોય તો કેવી રીતના બ્રશર કરવાનું, કઈ જગ્યાએ હાઈલાઈટ એરયો છે, એ બધું અમે નાની નાની નાની નાની ટ્રીક, એને એક એક માં જેટલી ભૂલ નીકળે ને એવી ભૂલ કાઢતા જાય અને એ સમતાનેતા લિપસ્ટિક એ એમને નહી લગાડી લેવાની જે લિપસ્ટિક હોય ને, એમથી જ નહી લગાડી લેવાની એને નાનો એવા બ્રશથી લગાડવાની, જેનું એકસ્ટ્રા બ્રશ આવે, એ બ્રશ થી પ્રોપર તમે લાઈનિંગ કરતા શીખો એવી રીતના અમે લોકોને સમજાવી. કે નહી આવી રીતના જ લાગવી જોઈએ લિપસ્ટિક લિપસ્ટિક નો એકદમ સેપ આવવો જોઈએ, એવી રીતના અમે પૂરી ટ્રીક એને એક એક એક એક ના કસ્ટમરમાં નાની નાની ભૂલું કાઢી અને પ્રોપર સાઈડર તૈયાર કરી શકે ને એવી અમે ટ્રીક શીખડી લો. કોને.
હમ હમ તો આ તમે જેમ કીધું કે હેરસ્ટાઈલમાં બધું પેલા ઈઝી હેરસ્ટાઈઇલ શીખવાડો પછી તમે કરલ્સ હી બધું કરતા શીખવાડો, તો એમાં જેમ કે અમુક વસ્તુ હોય છે જે મશીન થી કરવી હોય છે તો એ મશીન હેન્ડલ કરવા બી ખૂબ જ જરૂરી હોય છે રાઈટ કેમકે. એમાં જો આપણને બરાબર કરતા ન આવડે તો કસ્ટમરના જે હેર હોય છે એ ડેમેજ પણ થઈ શકે છે, અને એને આગળ ફરિયાદ પણ આવી શકે છે એટલે હેન્ડલ કરવાનું શીખ શીખવાડવાનું પણ એક ખૂબ જ મહત્ત્વનું સ્ટેપ હોય છે.
એટલે જો તમે મને કીધું ને કોક ના વાળ બરી જાય કેવી રીતના પેલા હું સ્ટાર્ટિંગમાં જો કોઈને મશીન પકડતા જ ન આવતું હોય એ લોકોને તો હું પેલા નોર્મલ ટેમ્પરેચર સાવીઝી ટેમ્પરેચર એટલે સમજી લ લો ને સાવ લાઈટ લાઈટ ગરમ થતું હોય એમાં એટલું બધું ગરમ નો થતું હોય એ લોકોને પકડવાતા જ આવડવું જો એટલે સાવ નોર્મલ ટેમ્પરેચર એક સો એસી ના ટેમ્પરેચર હું બધાને કામ કરાવું
હમ હમ બરોબર છે તો એવી રીતે તમે શીખવાડો છો તમારી સ્ટુડન્ટસ ને રાઈટ
હમ હ
તો તમે જે આ સ્ટુડન્ટસને શીખવાડો છો તેમાં તમને વધુ રુચિ છે કે પછી તમને વધુ આ બધું જે કસ્ટમર્સ ના કામ તમે કરો છો એમાં તમને વધુ રુચિ છે
જો મેડમ મને બે સાઈડ એટલું જ પ્રોફિટ છે હું સ્ટુડન્ટને શીખડાવું ને તોય મને એટલું જ પ્રોફિટ છે અને હું અહીંયા કામ કરું ને બારા પાર્લરમાં તોય મારું એટલું જ પ્રોફિટ છે એટલે મને બે જગ્યાએ બહ મજા આવે છે અહીયા મને આમ મા ા આવી જાય સ્ટુડરે કામ કરતા મને એટલી મજા આવી જાય ને કે આમ આખો માઈન્ડ રિલેક્સ થઈ જાય અને બધાારે મસ્તી મજાક કરતા પાર્ટું કરતા અમે લોકો શીખી અને ઈ મજા આવે અહીં જો પાર્લરમાં કામ કરું ને તો ન્યાય મસ્તી મજાક કરતા કસ્ટમર ને એકદમ રાજી કરતા આપડે કામ કરતા જાય એટલે મને ન્યાય બહુ મજા આવે
હમ હ તો બે માંથી વધારે તમને ઈન્કમ શેમાંથી થાય છે તમને આમ સ્ટુડન્ટસને ક્લાસીસ કરવામાં તમને વધુ ઈન્કમ મળે છે કે પછી તમને પાર્લરમાં ઓર્ડર કરવામાં વધુ ઈન્કમ મળે છે
જો મેડમ અહી આ ક્લાસીસ માં મારે મહિના બાંધેલા હોય એટલે એ તો આપડા કન્ફોર્મ જ પૈસા હોય એ આપને ખબર જ છે કે મહિને આપના એટલા આવી જવાના છે અને જ ઓર્ડર માં આપણેે ગયા હોય એટલે એનાથી ડબલ ઇન્કમ થઈ છે આપડી
હમ હમ મતલબ કે આપડે જો ક્લાસીસમાં તમે કરતા હોવ તો તમને સેલેરી ફિક્સ મળતી હોય છે અને ઓર્ડર નું આમ તો તમે જોુઓ તો કઈ નક્કી પણ ન હોય સીઝન હોય તો તમને વધુ ઓર્ડર પણ મળી જાય અને ઓફ સીઝન હોય તો પછી તમારે વધારે બેસવું પણ પડે એટલે વધુ પ્રેફરન્સ આઈ થિંક સેલેરીમાં પણ તમે આપી શકો છો કેમ કે સેલેરીમાં તો એની ટાઈમ તમને મળવાની જ છે ગમે મહિનો હોય સીઝન હોય કે ન હોય
એ એ વાત બરોબર મેડમ મને જો સ્ટુડન્ટ અપડાઉન થતા જ બરોબર છે સ્ટુડન્ટ કોકવાર વધી ગયા હોય સ્ટુડન્ટ કોકવાર ઓછા થઈ ગયા હોય એટલે એમાં આપડા નીચી ઊંચી સેલરી થતી જાય કારણ કે સ્ટુડન્ટમાં જોએ આપડે જે એટલા સ્ટુડન્ટ વધતા હોય એટલે આપણી સેલરી વધતી જતી હોય બરોબર છે એટલે આપડે આમે શીખડવા જાય તો ઓમેય થાય ને આમાં આપડણે પાર્લર માં કામ કરવા જાય ને તો આમાં એક બેદી માં એટલું આપે આપણી સેલરી જેટલું કામી લેતા હો
હા હા તો તમારે સ્ટુડન્ટ્સના ક્લાસીસમાં પણ સ્ટુડન્ટ્સની સંખ્યા ઉપર હોય છે કે સ્ટુડન્ટ વધારે હોય તો સેલેરી એ પ્રમાણે આપે અને ઓછા થઈ જાય તો એ પ્રમાણે આપે
હા મારે સ્ટુડન્ટ ટમ જ છેજાર સ્ટુડન્ટ થઈ જાય તો મારી સેલરી વધી જાય ઓછા હોય તો ઓછી થઈ જાય
હમ હમ તો બંનેમાં વધુ કઈ તફાવત છે નહી પણ વધારે તમે જો કસ્ટમર્સ એટેન્ડ કરો પાર્લરમાં તો તમને વધુ પ્રોફિટ મળે રાઈટ
વધારે બહુ જ વધારે મળે ત્યાં હું એક બેદી માં કામી લઉં ને એટલું મને આમ સેલેરીમાં થાય પણ આપડે એમ થાય કે ના ના આપડણે ઓફ સિઝનમાં બેસવું નહી આપડી સેલરી સ્ટાર્ટ રે બરોબર
હમ પણ તમે જો પાર્લર ના ઓર્ડર કરો તો જે પ્રોડક્ટ હોય છે એ તમારા યુઝ થતા હોય છે કે જે તમે જેના પાર્લરના બિહાફમાં જતા હોવ છો એમ લોકોના આ પ્રોડક્ટ યુઝ કરતા હો છો
જો મેડમ અહીંયા છે ને ટ્રસ્ટ છે ટ્રસ્ટમાં તમારે સેલરી ફીસ આવું નોર્મલ હોય છે બરોબર છે બધા મશીન એ લોકો આગળ હોય ટ્રસ્ટમાં બધા મશીન જે યુઝ કરવાના હોય ને બધા મશીન હોય પણ પ્રોડક્ટ લેવાના આપડી તેઠય
હમ હ એઈ નહી તમે જે આ કસ્ટમર્સ નું કરો છો જેમ કે કોઈ પણ મેરેજ હોય ને તમે તૈયાર કરવા જાઓ તો તમે કોઈ પાર્લર ના બિહાફ પર જાઓ છો કે તમે ખુદનું જ પાર્લર હલાવો છો
મારું ખુદ ન પાર્લર ઘરે છે પણ મારે પાર્લર બાંધેલા એટલા છે તો મારે ઘરે એટલો બધો ટાઈઇમ દેવા નથી મારે ખુદ ના પાર્લર એટલા બાંધેલા છે કે મારે ત્યાં જ જવાનું હોય છે પણ મારે એક પાર્લર માં જ મારે એટલી સીઝન ના પૈસા નીકળી જાય છે
હા તો તમે જે પાર્લરના ઓર્ડર કરવા જાાવ તો તમે ખુદના પ્રોડક્ટ યુઝ કરો કે પછી જે તે પાર્લરના યુઝ કરો છો પ્રોડક્ટ
ના એ બધું પાલનનું ખાલી હું જાઉં જમવાનું એ લોકોને દેવાનું લઈ જવાનું એ લોકોને ચા પાણી નાસ્તા જે કરવાનું હોય ને એ બધું લોકો માથે મારે ખાલી એમ નમજાવાનું
અચ્છા તો તમને સિઝનમાં તો આમાં સારું જ રહેતું હશે પાર્લરમાં તમારે ખાલી જે તમારું હુનર છે તેના માટે તમને પેઆઉટ મળે તમારે પ્રોડક્ટને એ પણ લેવાની કઈ જરૂર નથી
મારે પ્રોડક્ટ એ કઈ વાપરવાનો નહીિ ખાલી મારી મહેનત આપવાની મારે બેસ્ટ આપવાનું અને કોઈ કસ્ટમરની રાાવ નહીિ આવવાની કે ના મારે આ દીદી એ બગાડું કે આ દીદી એ મારું આ કામ બગાડું એમ નહીિ મારું પ્રોફિટ પહેલો નંબર આપવાનું કે ના આ દ મને બીજી વાર કામે જોય એવી રીતના મારું કામ દેવાનું
હમ હમ એ તો બરોબર છે આપણે આપણું બેસ્ટ દઈએ ત્યારે જ આપણને કોઈ પણ કામ હોય આ તો આપણે પાર્લર ની વાત કરીએ છીએ પણ આપણે કોઈ પણ કામ કરતા હોય અગર આપણે આપણું બેસ્ટ આપીએ તો જ આપણને નેક્સ્ટ ટાઈમ કોઈ પણ રીપીટ કરવાનું ઈચ્છે અગર આપણે જો કામ બરોબર ના કરી તો પછી કોઈ પણ કામમાં આપણને આગળ ચાન્સ મળવાનું બહુ જ ઓછું રહે છે
આ આ જે મારી જે લાઈન છે ને પાર્લર ની એ એવી છે ને એક વાર આપડે બગાડી લઈ ને એટલે આખા ગામમાં હ ને વાવઠા ગલત બાંધાય છે કે આ બેનને કઈ આવડતું નથી આ બેનને આ છે પણ પોતાની સ્કીિન માં ડેમેજ હોય ને એ લોકોને ન ખબર પડે કે એની સ્કીિનમાં ડેમેજ છે, કે એની સ્કીિનમાં ફેશિયલ બેેશિયલ નથી કરાવવા અને મેકઅપ કરાવવા એવા છે, કે એની સ્કીિન માંથી ઓઇલ છૂટે છે, એ આપડો પછી પર્સનલ પ્રોબ્લેમ ન હોય જે મેકઅપ કરીને, તો ગણાયને ઓઇલ છૂટતું હોય. પસીનો પસીનો આવતો હોય ખબર છે.
હમમ બરોબર છે.
ઈ લોકોને ઓઇલ છૂટતું હોય ને તો એમાં મેકઅપ લુસાઈ જાય.
હમ હમ બરોબર છે તો થોડુંક સ્કીન ઉપર પણ ડિપેન્ડ કરે છે.
હમ હમ એટલે એક એકર નામ ખરાબ થઈ ગયું ને એટલે આ લાઈન એવી છે કે આપને બેણ આવી દઈએ.
અચ્છા ઓકે, ઠીક છે સારું તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો તમારો ખુબ ખુબ આભાર.
હ